હલો કાવ્યા કેમ છે.
બસ મજામાં તું કેમ છે.
બસ તું ભી એકદમ મજામાં. આજે આપડે મિત્રતા વિશે વાતચીત કરીએ થોડી કઈક નઈ.?
હા જેમ કે આપડે બંને
હા સાચી વાત છે મિત્ર આપણે બે વાત કરીએ છીએ ને મિત્રતા ઉપર વાત ન કરે એવું તો બને ક્યારે.
ના બને ના બને ભાઈ મિત્રતા એ જ જીવન છે મારું તો.
સાચી વાત આપણને આવા મિત્રો આપણા જીવનમાં એવા મિત્રો તો જોઈએ જેના જોડે શાંતિ મળે સુકૂન મળે ત્યા આપણે હસી મજાક કરી શકીએ આપણે પણ જીવન ની હરેક વાતો એકબીજાને કહી શકીએ.
એકદમ સાચી વાત તારી હ. હું તો એમ કવ કે મારા મારા મતે મિત્રતા એવું છે ન કે બે લોકો વચ્ચે ને વિશ્વાસ પ્રેમ અને સમજણ. અને એકબીજા સાથે એકબીજાને સાથ આપવાનો સબંધ કે મિત્રતા એક એવી વસ્તુ ત છે ન કે તમે તમારે કઈ એને ના પડે તમારી વસ્તુ સમજી જાય તમે એની સાથે બ તું જ એકબીજાની વસ્તુ તમે એને કો એને જ મિત્રતા કહેવાય.
સાચી વાત છે જે જેને કઈ કેવું ના પડે તને શું લાગે છે હું કેવી મિત્ર છુ.
હા સાચી વાત તારી તું તો મારો ખાસ મિત્રો છું તું છું મારી બીજી એક ફ્રેન્ડ છ મને કે જેની સામે મારે કઈ કેવું જ ના પડે બસ તમારી સાથ આવો એટલે મારા જીવનના બધા દુઃખો ભૂલી જાવ બસ આપણી સારું વાતો હોય સારું જીવન જીવી શકે બસ એને જ હું તો એવું જ મિત્રતા માનું.
સાચી વાત મારા માટે તો મિત્રતા આખા દુનિયા નો સૌથી એક પ્રિય સંબંધ હું તો માનું છું.
હા સાચી વાત છે તારી શું દરેક ઓળખીતી વ્યક્તિ મિત્ર બની શકે
ના દરેક ઓળખીતા દરેક ઓળખીતો આપડો મિત્ર થોડી બની હોય કોઈ બી આયા કોઈ બી આપણે ક્યારે બી કોઈના સાથે વાતચીત કરીએ તો એનાથી મિત્ર થોડી બની જાય સાચો મિત્ર તો એ હોય જે સુખ દુઃખ માં સા સુખમાં ભી સાથ દે અને દુઃખ માં ભી બંનેમાં સાથ રહે એને તો મિત્રો કહેવાય છે.
એ સાચી વાત તારી તને ખબર છે હું તારી સાથે તો જેમ રહી છું એમ મને બધા સાથે રેવાની ટેવ પડી ગઈ છે અને હમણાં હું બહાર ભણવા જાઉં છું પછી તો મને એવું જ છે કે હું આમ ઓળખી જ નથી શકતી કે મિત્ર કોને બનાવાય તો તું મને એવું કે કે મિત્ર મિત્ર ની ઓળખ કઈ રીતે કરવી મારે.
અ આપણે સાચો મિત્ર ગોતવો હોય ને જ્યારે આપણ ને મુશ્કેલી મા આપણે જયારે મુશ્કેલીમાં હોય અને કોઈ વ્યક્તિ આપણને ની નિસ્વાર્થ રીતે મદદ કરે કોઈ એનો લાભ ના જોવે કે હા ભાઈ હું આને મદદ કરીશ તો મને શું મળશે એવું બધું ના જોવે અને ત્યારે સમજવું કે તે સાચો મિત્ર છે અને અ જે કઈ બી આપણેમાં મુશ્કેલીમાં મદદ કરતું હોય ખાલી સારા આપણે ખુશી માં જ ખુશ નારે આપ દુઃખી માં બી આપણી બાજુમાં ઊભો હોય ને એને મિત્ર કહેવાય.
હા, એકદમ સાચી વાત છે તને શું તને તારા મિત્ર મિત્રતા પર વિશ્વાસ છે.
હવે મારા મિત્ર માટે તો એકદમ કહું ને બધા કરતા વધારે વિશ્વાસ છે આટલો વિશ્વાસ... તો આજ સુધી ક્યારે નહી કર્યો.
હ એકદમ સાચી વાત આપણી મિત્રતા ને તો કોઈ શબ્દો જ નથી. અને મિત્રતામાં વિશ્વાસ જરૂરી બી છે.
હા સૌથી સૌથી મહત્વ વિશ્વાસ છે વિશ્વાસ વગર લાંબા સમય સુધી ટકી જ નથી શકતું.
હા, જો મિત્ર ખોટું તો શું કરવું.
પહેલી વાર જે મિત્ર હોય એ ખોટું ના બોલે. પહેલા તેનું કારણ સમજવું જોઈએ. પછી શાંતિ થી વાત કરીને અને એને શમા સમય નો ઉકેલ સમસ્યા નો ઉકેલ કરી લેવો જોઈએ. એજ આપણો સા સાચો મિત્ર કહેવાય.
હા, સાચી વાત છે હ અને હું તેમમ કહેવું કે. આપડે ગુસ્સો કરવાના બદલે વાત કરવી જોઈએ યાર આવી બધી કોઈ સમસ્યા થાય ત્યારે.
હા, આપડે દુસ્તો. તો કરવો જ ના જોઈએ એ તો હાનિકારક જ છે આપણે વાતચીત. વાતચીતથી આપણે ઘણી સમસ્યાઓ દૂર કરી શકતા હોય છે. જ્યાં આપડે ગુસ્સો કરીએ તો આપે જે બી કોઈ સમસ્યાઓ. એ વધારે આમ ઉલજાઈ જાય એવી થઇ જાય છે.
હમ અને ને. મને તો છે ને જ્યારથી હું ત્યાં ગયો છું ત્યારે મારા નવા મિત્રો બન્યા છે ને. ત્યારથી ઝઘડો જ થાય છે તો શું આ ઝઘડો સામાન્ય છે.
હા, ક્યારેક મતભેદ થાય. સાચા મિત્રમાં પણ સાચો ફરીથી એક
ફરીથી એક થઈ જાય છે એ એને મિત્ર કહેવાય જો આમ કોઈ. કોઈ ગુસ્સો કરીને કે કોઈ ઝઘડો કરીને જે મિત્રો જતો રહ્યો ને એમ. આમ શું કેવાય અભિમાન માંને અભિમાનમાંન એવું કે હા ભાઈ એ મારો મિત્ર છે હું એનો મિત્ર. મનાવા આવશે એ સામેથી આવશે તોજ હું માનીશ. મિત્રતામાં ક્યારેય એવું ના હોય આપણે એકબીજાને મસ્તી કરતા. થઈ હોય તો બીજા બીજા જ ટાઈમે આપણે એક બીજા રહી ના શકીએ ને એ. અને વાતચીત કરવા જતા રહે ને એ આપણી મિત્રતા
હમ, તારી કોઈ યાદગાર મિત્રતા નો પ્રસંગ છે? કે તને જે તારી મિત્ર સાથે તને એ વસ્તું બહુ જ ગમી હોય
અહ જ્યાં સુધી હું કઉ ત્યાં સુધી અત્યાંર સુધી મારી કોઈ બી સાચી મિત્રતા રહી નથી. મતલબ મને એમ ટેવ છે કે હું બધા જ જોડે વાત કરું. મને બધા જોડે વાત કરીએ હા ભઈ કોઈ એક પાકો મિત્ર છે, એના જોડે જરા-જરા આપણે બધી વાત તો આપણી જેવી વાતો હોય, વાતચીત કરતા હોય આપણેે વાત કરીએ, પણ કોઈએ મને ક્યારેય મિત્ર આમ સાચો મિત્ર નહીં માન્યું. જ્યાં કંઈ બી હું એવું માનું કે હા ભઈ આ મારો સાચ ચો મિત્ર છે, એના બીજા જ દિવસે મારો દુશ્મન થઈ જાય છે. કોઈક ના કોઈક એવી વાતો હોય, કે હા ભાઈ એ કાં તો એવું કહી દે, કે હા ભાઈ તારે એના જોડે વાત નહીં કરવાની, તારે એના જોડે વાત નહીં કરવાની. એવું કહીને એટલે એ મને હું જ્યાં સુધી જાણું તો એ મિત્રતા ના હોય. થોડી હા ભઈ થોડી બહુ ઈર્ષા હોય ક કે હા ભાઈ આ કેમ એના જોડે વાત કરે છે. પણ એટલું બધું ભી ના હોવું જોઈએ આમ, કે વાતચીત કરવાનું બંધ, કે હા ભાઈ ઈ બીજા જોડે વાત કરે છે તો હું એનો મિત્ર નહીં. તો મારી યાદગારી એટલી તો કંઈ ખાસ નથી, પણ હા એક વખતે હુ ખુબ બીમાર હતી. અને મારી એક અહ મિત્ર હતી ઈ નિશાળ માં. જે રોજ મારી અહ નોટીસ અહ તેના ઘરે આવતી. અને મને ભણા અહ ભણાવતી, કે જે કંઈ બી મારું રહી ગયું હોય, એ મને શીખવાડી જતી ત્યારે.
હા, બરાબર છે તારી. મિત્રો તો એ છે જે આપણને પ્રોત્સાહન આપે ને આપણને સાચ ચો માર્ગ બતાવે. મને પણ મારી મિત્રો ઘણી વખતે મારા દુઃખ માં જ મને તો સુખ કરતા તો મારા દુખ માં જ મારી મિત્રો મારી સાથે વધારે ઉભી રહે છે. એટલે હું તો મિત્રતામાં બહુ વધારે પડતી આગળ છું, કે મારા મિત્ મિત્રો બહુ સારા છે.
હમ્મ બરાબર છે. શું અહ તા તારા જે મિત્રો છે એને સફળ બનાવવામાં મદદ કરે છે તું?
હા જરૂર. હું મારા મિત્રોને સફળ બનાવવામાં મદદ કરું જ છું. અને એ લોકા પણ મને ઘણી વખત મ સફળ બનાવવામાં મદદ કરે છે. જેમ કે કોઈ ભણવાની વાત હોય જે મને ના આવડતું હોય તો મને શીખવાડે, કોઈ ઈર્ષા વગર કે આ મારાથી વધારે એને આવડી જશે, એવું કઈ જ વિચાર તા નથી. બધી વખતે ભણવાની વસ્તુ હોય, કે કંઈ બી ઘરની વાત હોય બધામાં આપણને સપોર્ટ કરે જ.
સાચી વાત છે. મિત્રતા એ જ છે કે કોઈ ઈર્ષા વગર એક બીજા પ્રત્યે ઈર્ષા વગર આપણે મદદ કરી જ દે છે. તો આઈનો ઉભો જ રહી જાય કે, હા ભાઈ મારો મિત ત્ર આમ કહે છે તો હું આમ કરીશ. એને મદદ કરીશ એમ.
હા. અને તને ખબર મિત્રતામાં છે ને કોઈ જ ઉંમર હોતી નથી. કે તમારા બંને વચ્ચે જો સન્માન અને વિશ્વાસ છે, તો તમે મિત્ર જ કેવાવ, હું તો એવું માનું. અને ઘણા લોક કો તો તને ખબર છે, કે તેમની બહેન, તેમના ભાઈ અને તેમના માતા સાથે પણ સારા મિત્ ત્ર હોય.
હા સાચી વાત છે. ઘણા લોકાના જે મિત્રતામાં આમ સારા ના હોય, કે હા ભાઈ બાર- કોઈ ની તો ઘરના જે મિત્રો હોય છે, એ મમ્મી હોય છે, એ પપ્પા હોય દરેક વાત છે. - એકબીજા સાથે, અ શેર કરેને એવી- તો ખરાબ મિત્રનો ની, શું? અસર થાય છે આપડે-
ખરાબ મિત્રોની, આપણા પર આમ જોવા જઈ તો- મિત્ર ની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ, આપડે કે મિત્ર ખરાબ- -છે ખરાબ ટેવઓ શીખવાડે છે, અભ્યાનિક જીવનમાં નુકસાન પહોંચાડે છે. એવું બધું થતું હોય, તે મિત્ર ને- -એ મિત્ર ને રાખવો જ ના જોઈએ. કારણ એનાથી, આપણા જીવનમાં પણ ઘણી અસર પડતી હોય છે.
-સાચી વાત કહી કે, આપણે મિત્રોમાં બી- મતલબ ઘણા બધા એવા મિત્રો હોય, કે જે આપણે ખાલી ફાયદા માટે જ આપણને મીત્ર રાખી- ઉતાવળ હોય છે, મિત્ર ખાલી ફાયદા માટે જ નથી. -
હા, અને એક મહત્વની વાત તો એ છે, મિત્રતામાં કે પ્રામાણિકતા વિશ્વાસ અને એકબીજાનો આદર- -બસ આજ એક મહત્વની વાત છે.
સાચી વાત છે, આ તો આપણેે રાખવું જોઈએ.
હા, શું શું માત્ર પૈસાથી જ મિત્ર ની મદદ થાય?
ના, ઘણી વખતે સારા- -શબ્દો અને સાથ સૌથી મોટી મદદ થવાય છે. પૈસા, પૈસા તો શું છે? આપડે કેવાય છે ને, પૈસા તો શું છે? આજે છે કાલે નથી એમ. પણ, મિત્રતા- મિત્રતા તો એવું છે. પૈસા થી ની વધતું- શું છે? આપણા સારા શબ્દો વાપરતા હોય, અને- જે છેલ્લે સુધી રે ને- એ મિત્ર છે. અને પૈસા ખાલી મિત્રની મ- અ મિત્રથી મદદ નથી થતી, આપડે ખાલી પૈસા- મદદ ના કરી શકાય, આપ સારું આપણા સારું અ- બોલો નો હોય, કે આપે સાથ દેતા હોય- એનાથી બી, પણે મિત્રો ની મદદ કરી શકીએ છીએ.
હમ્મ. હા, હું તો તને એક વસ્તુ શીખવાડું, કે જો મિત્ર ભૂલ કરે ને તો શું કરવાનું ખબર આપડે- પ્રેમથી એને સમજાવાનું- સાચો મિત્ર સાચો મિત્ર, કે ખોટી વાતમાં સાથ નથી આપતો બરાબર. અને, આજે મને એવું લાગે છે, કે જે કઈ બી આપણા જીવનમાં ચાલી રહ્યો છે ને? - -તે આપણા મિત્રો ના લીધે જ છે. કે તેને સફળ બનવું, કે સાચો માર્ગ બતાવો કે, આપણા જીવનની વસ્તુ બતાવી- એ બધા અવાસ મિત્રનો જ હાથ હોય છે. કારણ કે મિત્ર એ જ એવી વસ્તુ છે- જે તમારી બધી વસ્તુમાં આવીને ઉભું રહેે, અને તમે એને ખુલ્લા ભાવે બધું કહી શકો.
સાચી વાત છે, કોઈ આમ મનમાં મતભેદ ના રાખવો જોઈએ. આમ- -કોઈ કે ને તો હા, ભૈય આમ શું કેવાય એને- ના કરવો જોઈએ, એને મિત્રતા આઈને- બધુ બોલી જ જાય, બધું કઈ વિચારે જ નહી. કે હા ભાઈ, આ શું કે છે, શું નહી હા ભાઈ મિત્ર છે મારો. આ તો હું તો બધું કહી દઈશ એને.
હા જરૂર અને અમુક વખતે તો એવું થાય છે, કે આપણા મિત્ર આપણા મિત્ર સાથે તો આ- આપડે સારા સંબંધ હોય, પણ એના ફેમિલી સાથે પણ આપણા સારા સંબંધ હોય છે. કે એમને એમની છોકરી કરતા પણ આપણી સાથે વધારે ગમતું હોય. અને આપણને એમની છોકરીની જેમ જ રાખતા હોય મારે ફ્રેન્ડશિપ માં તો આવું બહુ જ છે. કે હા મારી ફ્રેન્ડો છે તો એના ફેમિલી વાળા પણ મને એવી રીતે જ રાખી જાણે હું એમની છોકરી હોઉં એટલે મને તો મિત્રતા પર બહુ જ વિશ્વાસ છે.
હમ્મ આપણને જો સાચે સાચી મિત્રતા મળી જાય ને તો એની સાથે સાથે એક નવો પરિવાર બી બને છે. જેનાથી જે આપણને બહું સારી રીતે એમના એમના જ છોકરા હોય એવી રીતે આપણને રાખે છે.
હા મિત્રતા જ જીવન છે બસ હું તો આટલું જ કંઉ છેલ્લે ધણાં
સાચી વાત તો તો અ સુંદર વાત થઈ ગઈ મિત્રતા ‌જ જીવન છે.
હા સારું ચલો મિત્ર હવે આપણે પછી મળીશું કાલે
હા સારુ ચલ બાય
હા બાય